હલો
બોલું, બોલું બેન.
નમસ્તે બેન કેમ, છો?
એકદમ મજા બાર, તમે કેમ છો
અરે બસ સારું છે, હો
બોલો, બોલો.
બસ, જો આજે જરાક અત્યારે નવરાશ મળી, તો એમ થયું કે ભાઈ લાવ ને ફોન કરીને કઈક, વાતો કરું. હું, બેઠી બેઠી બધા જૂના, ફોટા જોતી દ તો મને બધું બાળપણ, યાદ આવતું હતું. એટલે એમાં થોડું પેલું નિશાળ ની જે ઓલા નાના નાના હોય, જયારે બેગ ટીંગાળી ને ફોટા પડ ડાવ્યા હોય, એવું હતું ઓલી વોટર બેગ લગાવેલી હોય એકાદી બેનપણી સાથેનો ફોટો હતો, જેના તો હવે અત્યારે મને ચહેરા પણ બહુ યાદ નહી, હોય. કે અત્યારે કદાચ મળે તો કેવા થયા હશે એવા બધા હું, ફોટા જોતી હતીી એટલે મને એમ થયું, કે લાવ ને અત્યારે હું ફોન કરીને વાત કરું, બેન સાથે
બહુ સાચી વાત છે, નાનપણની આપડી બી શાળાની યાદો છે, ને. બન બહુ જ અલગ, હતી આપણા વખતે છે, ને ભાર વગરનું ભણતર હતું. આપડ અત્યારના જે છોકરાઓ છે, એ બિચારા. દસ, દસ કિલો ના તો એ લોકોના બેગ, થયા હોય છે. ઈ બેગ ઉપાડી ઉપાડીને લોકો જતા હોય, છે. તો એ લોકો ને આપડણે જોઈએ, ને ત્યારે એમ કહી શકીએ કે આપડા વખતે તો કેટલું છે. સરસ ભણતર હતું, કોઈ જ વજનની બેગમાં.
આપને ટેન્શન ભણવાનું નહી, અત્યારના તો એ લોકો કેટલું બધું હોમવર્ક, આપ. પી, છે. એટલું બધું ભણવાનું ટેન્શન રાખે છે, આજે આ ટેસ્ટ આજ, આ ટેસ્ટ આજે ઓલી ત્યારે આપણા વખતે, તો કેટલા સરસ આપણે ભણતા એક પાટી પેન લઈ, જતા ને તોય આપડે બધા ડોક્ટરો બન્યા છે, બોલો જયારે અત્યારના તમે આ લાઈન લો આ લાઈન, લો ટેન્શન ટેન્શન, અને હવે તો હોડ, વધી ગઈ કે ઇંગ્લિશ મીડિયમમા બેસાડવા, જયારે આપણા વખતે તો એવું બહ હતું, નહી. ઇંગ્લિશ ને ગુજરાતી અને શાળા એ મજાના, જતા બધા બિનપુણીઓ હારી રિસસમા રમતા હોમવર્ક એટલું આપતા નહીિ, એટલે આપણને બર્ડન ન લાગતું, એટલે એ નાનપણની આપણી યાદો વિચારીએ, ને તો એમ થાય કે આપડે શાળા જીવન હતું, ને બેન એવું તો હવે કોઈનું રહ્યું જ નહીં, શું કેવું તમારું
હા, હો બેન સાચી વાત છે. હું, તો કેવડી મોટી થઈ, ને તો પણ પાટીી પેનમા લખતી એલ પાકું કરવું પડે ને પરીક્ષા, આવે એટલે તો હું તો પાટી પેનમાં જ લખતી ઘણી મોટી થઈ, ત્યાં સુધી પાટી પેનમાં લખી લખીને જ પાકું કરતી અને આ તમે જે કીધું કે ભાર વગરનું ભણતર હતું બહુ ખરી વાત છે અમારે હું જે બાલ મંદિરમાં હતી ને બેન ત્યાં તો અમને એકડા અને એવું કઈ શીખવાડતા જ નહી બાલ મંદિરના ત્રણ વર્ષ અમને બધું અલગ અલગ પ્રવૃતિઓ જ કરાવે જાઝડવા એને પાણી પાતા શીખવાડે મોતી પરવતા શીખવાડે બટોણા ફોલતા શીખવાડે ભાજી વીણતા શીખવાડે ે માટી કામ શીખવાડે ચિત્રમાં રંગ પૂરતા શીખવાડે બટન ટાકતા શીખવાડતા એટલે બટનને આમ અ દોરાથી પુરોવી ને એ કઈ રીતે કરવાનું જયારે અમે પેલા ધોરણમાં આવ્યા ને ત્યારે એ શીખવતા સાથે કોઈક શિક્ષક બાજુમાં બેઠ હોય એક એક વિદ્યાર્થીને શીખવતા બોલો અત્યારે તો એવું કઈ છે જ નહી બસ માત્ર પુસ્તક યુજ્ઞાન અને પછી જે મોટા થયા એ અમારે કઈ ટેસ્ટ ને એું્યારે એટલું બધું નહોતું એટલે એવી મજા મજા આવતી ને એ નિશાળે જઈએ ઉઠી ને મમ્મી બે ચોટલા લઈ દેવલી રીબિન વાળા એમાં પણ કાળા કલર ની જ રીબીન નાખવાની સફેદ જ મોજા પહેરવાના અને નખ કાપેલા હોવા જોઈએ માથામાં તેલ ફરજયા તો હોવું જોઈએ હાથમાં કઈ બંગડી ને વીટી કેવું કઈ જ નહી નાની એવી બુટ્ટી હોવી જોઈએ એટલે નિશાળે એવી રીતે જવાનું અને પછી ત્યાં અમે ભણતા રિસેસમાં નાસ્તો કરતા નાસ્તામાં એ અત્યારે તો બધા થોડા કમુ ફતવા વધી ગયા છે કે ભાઈ આજ નાસ્તામાં લઈ જવું છે આજ લઈ જવું છે મને તો ઘણી વાર વટોળ એ ભરી દેતા અને શિંગ દાળિયા ભરી દેતા પડીકા તો કોઈ આપ્યા જ નથી અઠવાડિયે કે પંદર દિવસે એક વખત ખાલી રૂપિયો વાપરતા વાપરવા આપતા અને એ રૂપિયા માંથી હું ક્યા તો સમોસું ખાવ ત્યાં તો મમરા ન વાટકો લઈને ખાવ એવું ખાતી અને ક્યાં તો એક થી ખૂબટેટું આપતા તો એ ઓછા મસાલા વાળું લઈને હું ખાતી કે્યા તો એ કાદી ચોકલેટ કેવું લઈ લ હતી પછી બધી બેનપણીઓ આમ કુંડાળું કરીને અમે બેઠી હોઈએ અને એ નાસ્તો કરતા હોય એકા બીજાને નાસ્તો આમ પાસ કરીએ કે લે આ તું મારો ચાક લાવ હું તારો ચાકુ એમ કરીને અને નાના હોઈએ ત્યારે તો શું ક્યારેક આપડો નાસ્તો સારો હોય ને તો કુક ખાઈ પણ જાતું મારું તો એવું પણ બહ થતું સારો નાસ્તો કદાચ લઈ ગઈ એવું તો કોક ખાઈ જાય અને પછી ત્યાંથી છૂટી ને ઘરે આવતા બહ મજા આવતી હો બેન તમારું શું કેવું છે
બહુ સાચી વાત છે અમને છે ને અમારા વખતે પાંચ્યા દસિયા પચીસ પૈસા એવું હતું પાંચ પાચું આપે ને અમારા મમ્મી તું તું એમ થી જે ક પાચું આપ્યું પણ જયારે પચાસ પૈસા પર તો અમને તો અત્યારના જાણે સો રૂપિયા પાાવય ને એવા પચાસ પૈસા લાગતા અને એ પચાસ પૈસા માં થી અમે દસ્યું દસ્યું પાચું પાચું વાપરતા અને પૈસા બચાવતા ત્યાં જ્યાં એ પાચ્યમાં કેટલું નાના નાના ઝીણા ઝીણા બોર અમારી બાર સ્કુલી બહાર વેચાતા તો અમે છે ને લાલ ઝીણા નાના નાના બોર લેતા બોર એટલા બધા પાતયાર ને પછી અમાર તો શું સ્કૂલ ડ્રેસ બ ખીચું રાખતા તો અમે ખિસ્સા માં બોર્ડ નાખી દઈ પછી શું કરીએ ખરચ ભાઈ અમે બેન્ચ ઉપર બેઠા હોય ને તો છાના મુના એને અમને ભણાવતા હોયને તો છાના મુના અમે બોર ખાતા એ જે છાના મને બર ખાવાનું છે આનંદ હતો ને બેન એવો હવે રહ્યો નથી પછી અમને છે ને કાળા જાંબુતા સીઝન વાઈઝ ફ્રૂટ આવતા પછી અમે કોઈક વાર આંબળ અને આંબલી તો અમારે કાયમ ત્રણ સો ને પાસઠ ી બાર આંબળલી મળતી તો અમે શું કરતા દસિયા ની આંબળલી લેતા એકિ માં મૂકી દેતા ખટી ખટી આમલી વચ્ચી વચ્ચી છે ને અમે બેન ભોડાવતા હોય કે સર ભોડાવતા તો વચ્ચે વચ્ચે એ લોકો નું ધ્યાન નને બોર્ડમાં લગતા હોય તો અમે પાછળ બેઠા બેઠા બોલો અ ખાતા એટલે એ એ જેબ મજાતી ને એ અત્યારના જમાનામાં રહ્યો જ નથી અત્યારના તો મમ્મીઓ જંક ફૂડ મેગી જેવું બધું ડબ્બાઓમાં આપે છે જે છોકરાઓ ને બહુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જ્યારે અમારા મમ્મી તો શું કરતા ખબર કઈ ન હોય ને તો રોટલી ઉપર ઘી ચોપડી દે એના ઉપર ખાંડ ચોપડી દે અને પૂડું વાળી દે એવા બે ત્રણ કંકુડા ડબ્બા મુકી દે એટલી મજા આવતી ને જમવાની આપણે ના નાસ્તો ખુલી ને ત્યારે તેવું આ પંપુડા મળ્યા મમ્મી અમેને પંપુડા કેતા પૂડં વાળીને આપી દેતા અમારા મમ્મી કોઈ વાર અમારા મમ્મી અમને ગરમ ગરમ બટેટા તો એમ થાય ઓ આ તો અમારો સૌથી સરસ નાસ્તો છે તો અમે બટેટા પોવા લઈ આવ્યા છે તો બધી બેન પણ મમ્મી ને એમ કહ્યું મમ્મી જાજુ આપજો બટેટા પોવા મારી બધી બેનફળીઓ મારા માંથી જવું છે કોઈ વાર મારા મમ્મી થેપલાય ને છૂદો આપતા અમને તો અમે તો રાહ જોતા કે મમ્મી ક્યારે વર્ષ અથાણું બનાવશે એમાં ગળિયો ગળિયો છુંદો ગળિયું ગળિયું ગોળ કેરી અને એની થેપલા આપતા એટલી મજા આવતી બેન એ આજના જંકફૂડમાં મજા આવે છે ખરી અત્યારના તમે કોઈ છોકરાને પૂછો છુંદો ખાવ છો ના હો અમને નો ભાવે અમને અથાણ ના ભાવેને પૂછો તમામે નાસ્તા શું લીધો મમ્મી પેલી બાલાજી ની વેફર આપજે મમ્મી પેલું આપે ને કમ કે મમ્મી મેગી આપજે ને અમને બીજું ન ભાવે આવું થઈ ગયું છે બેન જયારે આપણા વખતે તો આવી જે જીની જીની બોર ખાખરા આમ એ બધું જે જમતા ને આપે ના છનું મોનું ખાતા ને મન તો અત્યારે મોઢા પાણી આવી જાય છે એવી મજા કરી છે અને ક્લાસમાં બધા બીજા ને છાનામના એમ કે તારી પાસે પડ્યા છે એમ લાવ ને મને કાતરા આપને એમ કરી છાના મોના બધા ને એકબીજાને આપતા ઈ જે લાઈફ હતીને બેન એવી તો હવે લાઈફ રહી જ નથી ચોકથી પછી આપને એમ કે મોનિટર બનાવ્યા ક્લાસ અને એમ કે તારે બોર્ડ સાફ કરી નાખવાનું ઉપર તારે તારીખ લખવાની એવું બધું કરાવે પછી મોનિટર બનાવતા મોનિટર નું બધા માનવાનું ક્લાસ માં બધા અઠવાડિય અઠવાડિય એ મોનિટર વારો આપડે જયારે બનતા ને ત્યારે આપણને એમ થતા જ આપડે સ્વરાજા છે બધાને એક બાજુ રાખતા લાઈનમાં કેમ લેશન નથી લ્યો કઈ તારા નખ દેખાડ એટલી જે મજા હતી ને બેન હવે તો મોનિટર જેવું ક્લાસમાં રહયુ જ નથી કોઈ જ મોનિટર નથી એમ કે શું કેવાય અમાર ક્લાસ તો હવે મમ્મી એવું છે જ નહી એટલે આ બધી જે આપણી શાળાકીય જૂની યાદો છે એ તો બહુ જ સરસ હતી અને કોકવાર કોઈના ચોટલા છૂટી જાયલી રિબીન છૂટી જાય તો હિચકા નો આપડે ચોટલો બાંધતા એ હિચકો છૂટી જાય તો બધા એમ કે તો હિચકો છૂટી ગયો જો તો કરી એટલે ઈ જે આપડી મજા હતી ને બેન એવી હવે નથી મને તમારી જૂની જે યાદો છે ને એ હજી હું તમારી દીકરીઓને વાતાં જેમ કહુ કે બેટા અમે તો આવું કરતા અમે તો આવું કરતા અમે તો અમારા ટીચરને જે છે ને ફ્રેન્ડશીપ એ રાખતા ને અમે બીતાઈ એટલે અમારા ટીચર થી અમારા ટીચર આવે તો અમે એની સામું ન બોલી શકતા પણ હક થી અમે કહી શકતા કરી કે બેન આવું છે બેનજ લેશન નથી તો અમારા ટીચરો અમને પ્રેમ થી સમજાવતા જયારે અત્યારના તો તમે જુવઓ કોઈ ટીચરો નાની ઉંમરના ટીચરો થઈ ગયા છે એટલે છોકરાઓને આ બધી મજાઓ રહી જ નથી શું કેવું છે તમારું
હા હો બેન તમારી વાત સાચી છે શિક્ષક પ્રત્યે એક માન હતું જે હવે બહુ ઓછું થવા માંડ્યું છે અમે તો ક્લાસ માં જતા ને તો શિક્ષકોને પેલા પગે લાગતા ક્લાસરૂમમાં જઈએ તો ક્લાસરૂમને પગે લાગીને અંદર જતા પછી શિક્ષકોને પગે લાગતા પ્રાર્થના કરતા હું તો ચોપડી ને ખોલતી વખતે પગે લાગતી દફતર ને પગે લાગતી આવું બધું પણ કરતી પણ હવેના છોકરાઓમાં એ સંસ્કાર ધીરે ધીરે ઓછા થતા જાય છે એ વાકવરવા માનતા જ નથી ને પગે લાગે ગઈ તો શરમાઈ જાય નાના નાના ટાબરિયા તે અને મોટા મોટા તો વાંકા જ ન વે આવું થતું બેન બોલો એ બેન જરાક મને કામ આવી ગયું છે હો તો હું અત્યારે રાખું ફોન ફરી પાછી આપડણે આપણી નિશાળની યાદોને તાજી કરશું
પાકું હ બેન આવજો
આવજો બેન